બોલો પણ ચાલે શાંતિ બસ એકદમ જલસા જો.
કોંગ્રેચ્યુલેશનસ ભાઈ.
થેન્ક યુ થેન્કયુ ભાઈ.
અરે મને તો હમણાં ખબર પડી કે તમારા લગ લગન હતા મને તો યાર મગજમાંથી જ નીકળી ગયું હતું કે ભાઈને ફોન કરું યાર.
તા ભાઈ યાર. કંકોત્રી મોકલી દી સ્પેશિયલ આલવા આયો તોય આવ્યા નહી યાર તો યાર આવું ચાલે યાર. મિત્રતા રાખવી છે કે નહી રાખવી તમારે.
અરે ભાઈ એમાં એવું હતું કે હું બહુ ઇમ્પોર્ટન્ટ કામમાં ફસાઈ ગયો હતો એટલે પછી હું કીધું ભાઈ ને પછી પછી રૂબરૂ જેને જ મળી લઈશ.
તો કઈક કરો હવે ચલો તારે મળવા આવો ત્યારે બીજું શું.
અરે આવું જ છે ભાઈ હવે બે ત્રણ દિવસમાં કાલેક પરમ દિવસે.
ચોક્કસ ચોક્કસ આવો આને ફોન કરીને આવજે આવું તો બરોબર. તા ભાભી ઘરે હોય બધા હોય તો તું બધાને મળી શકે.
હા હા ભાઈ તું કહો ઘરે બધા મજામાં.
બસ બધા મજામાં જો પેલાની લાઈફ કેવી હતી. ભાભી બસ જો અત્યારે નેલ આર્ટિસ્ટ પાર્લર બ્યુટી પાર્લર મેકઅપ આર્ટિસ્ટ છે. એનું કરે છે હા અત્યારે એ કામમાં જ છે. અને હું બહાર બેઠો છું.
હ હ તમને કામ વાળું મળી ગયું એટલે સારું તમે બી બે જણા જોબ ઉપર જોબ કરે છે કે શું.
ના ના ના પોતાનું ઘર જ છે પણ ઘરે આખું રેડી સેટઅપ રેડી કરેલો છે. ચાલે છે ભગવાનની દયાથી જોરદાર હ વર્કિંગ વુમન. બોથ બોથ હાઉસ વાઈફ એન્ડ બિઝનેસ વુમન બોથ.
એવું એમ.
ક્લાસીસ બી ચલાવે છે નેલઆર્ટ નેલઆર્ટના ક્લાસીસ બી ચલાવે છે પોતાના. હમ્મ હમ્મ.
હા તો કેવું લાગે ભાઈ આમ લગન પછી લગન પેલા.
લગ્ન પછી આવક વધી એવું બ ચાલે ડબલ. આવક આવક ડબલ થઈ ગઈ છે અને એના આવવા પછી બી ઘણું બધું ઘરમાં શાંતિ છે મમ્મી ને લઈને બધાને લઈને કેમ શાંતિ છે. હા, કામ પેલું શું મમ્મી પેલા એકલા હતા, ફાધર નથી મારા. મમ્મી પેલા એકલા હતા, એ એટલે હા, મમ્મી પેલા એકલા હતા એટલે બધું એકલા હતા. આપડે બધું કરવા લાગે, ચલો સે જોડે જોડે. પણ મમ્મી પેલું શું અત્યારે હવે આપડે રહ્યા બોઈસ બધા. મમ્મી એકલા પડતા હતા એટલે મા વાઈફ આઈ ગયા એટલે પછી હવે રૂટિન કેવું એને એકલું ઘરમાં લાગે નહિ વાત કરવા માટે કોઈ આવી ગયું ઘરે. અને ઘેર નો ગટ બિઝનેસ છે એટલે ઘેની ઘેર. ય એટલે મારા મમ્મી ન ભી ટાઈમ જાય, જોડે બેસે એટલે.
હમ, થોડું આગા પાછું ભી થઇ જાય ગામમાં.
હા, અને કામમાં હગા પાછું એટલે. અત્યારે તો માર મમ્મી ની ગરમ થઈ ગઈ છે. હવે પેલા તો માર મારું ટિફિન બનાવાની માથાકુટ જતી રઈ એ ને.
હમ, હમ.
ટિફિન એ મારા બાઈફ બનાવે.
બરાબર, બરાબર.
શાંતિ થઈ ગઈ છે. કરવા લાગે માર મમ્મી કે આામ બધું, પણ હવે કેવું લાાઈફ આમ ચાલે છે, મસ્ત અ બસ. હા, એવું કેવાય કે હેલો દોસ્તાર, મિત્ર, ભાઈ બંધ બધા છૂટી ગયા છે અત્યારે. કેમ કે હવે સવાર જોબ જઈએ, સાંજે આઈએ હવે થોડુંક. પાઈપ ના લઈને બહાર તો જવું જ પડે.
ફેમિલી ટાઈમ તો આપવો જ પડે ભાઈ, હવે લગન પછી તો
એટલે હવે એ ટાઈમ ના લીધે કેવું આમ. ટાઈમ ઓછો મળે છે અત્યારે, બાર નીકળ્યા તારે તમાર જેવા ભાઈબંધોન મળવા માટેનો. પણ કરી લઈએ, શનિ શનિ શનિ રવિ મેનેજ કરીએ એ રીતનો ટાઈમ કે શનિવારે. એવું રાત્રે આવું થોડીક વાર એને. બહાર લઈ જાઉં આંટો મારવા, પછી સાંજે ભાઈબંધ જોડે રાત્રે મોડા સુધી ભાઈબંધો જોદે બેસીએ. અમે રવિવાર ક્રિકેટ રમ્યા ને, એવું બધું.
મેં કીધું ભાઈ ના લગ્નમાં ગયા પછી ફોન આવતો નથી. એ ભૂલી ગયા કે શું? કીધું ભાભી બદલી નાખ્યા લાગે છે.
હ, ભાભી કઈ થી બદલાય? બાપા, આઈ બનશે મારી.
હે.
ભાભી ના બદલાય અને પણ કેવાનું મિનિંગ કે કેવું હવે લાઈફમાં થોડાક રિસ્પોન્સિબલ ને બીઝી થઈ ગયા છે, એને ટાઈમ નથી મળતો.
હા, એટલે મેં કીધું ભાભી તમારો તમને બદલી નાખ્યા લાગ્યા છે. એમ ભૂલી ગયા બંધાને એમ.
એ તો કે છે જ બાર બધા દેશમાં જાઓ, તમારે જવું હોય તો. પણ આપડે યાર સમજી ને જ. તો થોડો ટાઈમ તો આપવો પડે ને. લાયા છે તો એવું તો થોડી છે કે ખાલી ઘરમાં મૂકી રાખવા લાયા છે.
હા, હા.
એટલે બહાર લઈ જઈએ. અને એકટીવા લાયા, ના ના. અરે, બહાર ફરવા જવાની તો બધી એક્ટિવા આલું જ છે એમ નહી ને? તો નીકળી પડે, જાય એ ફરવા જોઈએ. બાજુમાં છે બે છોકરીઓ, આમ એમના મિત્ર ફ્રેન્ડ જેવી. બની ગઈ છે એટલે બધા જોડે ફરવા જાય, બીજું કશું નહી.
બરાબર, બરાબર. અરે એ બી એમનું ઘર છોડીને આયા હોય આપડા ત્યાં, આપને સાચવવા. તો આપડે બી અમને થોડા સાચવા પડે ને યાર.
અરે, મેં તો ફ્રીલી માઇન્ડે જ રાખીએ, મિત્ર ની રીતે રહેવાનું. તો જઈ ફરવા જાઓ, તો એ બધી છુટી.
હમ્મ, હમ્મ. ના ના, એવું જ ચાલે ભાઈ અત્યારે તો.
અરે, હું એને પકડીને રાખું, બાંધીને રાખું, કશો મિનિંગ નહીં એનો. છુટ્ટી ફરવા દઉ તો થોડો એનો માનસિક વિકાસ થાય યાર. આજે લોક. અત્યારે તમે વિચારજો, અત્યારે મેન્ટલી બધાની માથાની એવી આમ માનસિક. તા થઈ ગઈ છે કે લોકો પોતાના બૈરાને ખબર ને શું છે. કે ઘરમાં ઘાલીને ઘાલીને જ રાખશે, બહાર નહીં આવવા દે. અરે ભાઈ, તું એનો માનસિક વિકાસ ક્યારે થશે તો પછી એનો? એ ઘરમાં ઘરમાં તો ખાલી. હા ઘરમાં ઘરમાં રોટલી વણી ખાશે શાક બનાવી ખાશે તો માનસિક વિકાસ એનો કે ર જ નવા નવા અનલોન પર્સન્સને બહાર મળે બાર મીટ કરે અત્યારે હા અત્યારે આયા છે બરોબર એન આર આઈ પાર્ટીસ છે યુકે થી આયા છે. તો એની જોડે ફેસલ્ને બધું કરાયા તો અત્યારે એને ખબર પડશે કે બાર યુ યુકે થી આવેલા માણસો એમનું લાઈસ્ટાઇલ લાઈફ સ્ટેન્ડર્ડ શું છે. એને ખબર પડશે કે નઈ પડે. હ તો હવે આ તો રાખવું જ પડે ને પછી તમાર વાઈફ તમે એમ કહો નાતા કશું કરવાની નહીં હોય અત્યારે કશું કરવા અત્યારે મહિને એવરેજ મંથલી પચીસ ત્રીસ હજાર રૂપિયા એકલી એની એના દમ પર કમાય છે એટલે મેં મહેનત કરી છે એની પાછળડી એવું નહી કે આપણેે મહેનત નહી કરી સોશિલ મીડિયા એક્ટ એકાઉટથી લઈને બધું હું જ હેન્ડલ કરું છું પણ કેહેવાનું મિનિંગ કે કામ કોનું કામ તો એનું જ ને
હા-હા અને ભાઈ એમને ઘરે રાખીને શું ફાયદો એમ ઘર ને ઘરે રહે એમનું ખોટું મગજ બગડે મગજ જગવાય્યું થાય યાર.
હા હું તો એક જ વસ્તુ કહું ભાઈ ભવિષ્યમાં ભી તું મેરેજ કરે ને તો એનામાં એક સ્કીિલ તારે એવી જોવા ને કે એ સ્કીિલ ને તું ડેવલોપ કરી શકે બસ ધારો કે એમનામાં એકાઉન્ટસની સ્કીિલ હોય તો એકાઉન્ટ રિલેટેડ તું કંઈક એમને એમાં ગુસાડ દે કે તારી લાઈફ અડધી એના લીધે સિક્યોર થઈ જાય ખબર પડી
હ હ સમજો સમજો ભાઈ
અત્ય્યારે તોું વિચાર પચીસ ત્રીસ હજારની આવક વન મંથ એ પાડે છે તો એ એટલીસ્ટ મારે કેટલી શાંતિ હશે માં ઘરના ખર્ચા ન તો કોઈ ટેન્શન જ નહીં પેલા તો ભલે મારી જોડે અત્યારે વેલ સટ જોબ છે વેલ સટ જોબ છે પણ મારી જોડ જોબ નહી હોયને તો મને ટેન્ન નહીં કે ચાલો માર વાઇફ કમાઈ છે અત્યારે તો
હમ હમ એજ ના ભાઈ પૈસાની ટેન્શન નહી એમ
હા વેલ સાડ જોબ છે પણ કેવાનો મ કે જે બચત છે બચત ડબલ થઈ જશે મારી
હમ હું તો કઉ ભભી ના પૈસા નું કોઈ કેસી કે એવું તમારે કરાવ દે એટલે શું તમાર ભવિષ્ય
ચાલુ જ છે ભાઈ કેવું ના પડે ચાલુ જ છે લાસફર લીધેલી છે આઈસીસ પ્રોન્શલ ફલુચિપ ફંડ લીધેલા છે બે એસઆઈપી ચાલુ છે હા અઢી અઢી હજાર ની પાંચ હજાર રૂપિયાને એસઆઈપી ચાલુ દર મહિને પાંચ હજાર રૂપિયા ફિક્સ એસઆઈપી જાય અમારા
પાંચ હજાર એમ
હા શું ક બાચાર છે ને આપડી નઈ તો આપડા છોકરા ની ભી બચ્ે તો જ થવાની જ છે ને પણ પેલાની લાઈફરમ આમ જે આપડે યંગ લાઈફ હતી પેલા ની એ અર બેચલર્સ લાઈફ તો અત્યારે પોસિબલ નહિ ખારું બધું બહુ છે પણ નહી મેર પડતો તો બેચલર્સ લાઈફ નો જીવવાનો
અને બેચલર સા ની તો મજા જ અલગ હતી હ ભાઈ
એ ભઈ તે તને ખબર છે અત્યારે તું જીવું છું, જીવી લે અત્યારે ભ ઈ તન નહીં તને બધી રીતે સારું મળશે. પણ એ લાઈફ જે તું આમ ચલ રાતે બે વાગે ભઈબંધો જોડ બાર. એ નહી મળે તને. ઘેરથી નહી ભાભી જ નહી જવા દે ઘેરથી પર ત કેવું તમારે તું તાર મમ્મીને ખા કહેતો હોય કે મમ્મી હું બહારઉ છું એક વ તો ત પ પરમિશન લેવી પડશે ત બહાર જાઉ
જાઉ તું ક્યા
હા નેકર ના જયુ જવું તો છે જ તારે!
હા
તું પાગ્યા પાડી પહિ નહી જવા દે લખી રાખજે ભાઈ. રાતનો ટાઈમ તો રાતનો ટાઈમ માગશે જ એ. આ એક્સપિરિયન્સ બોલે છે યાદ રાખજે ભઈ.
એવું એમ?
હા આવું કામ બામ આવી જાય તો તારે એટલે જ આવું બધું શીખવાનું કે કામ હોય ન તો એમની માટે કામ કર્યા કરે આપણે બહાર થોડી તો ફરી હકીએ.
એ કામમાં ને કામમાં બીજી રે ને આપડે ફ્રેન્ડ જોડે જવાનું એમને. સારી વાત સારી છે ભાઈ. મારી બી વાઈફમાં કઈક ડેવ પેલી સ્કીલ ડેવલોપ કરવી પડશે મારે.
તો તો જ તને ટાઈમ મલશે. કઈક એક કોઈક જગ્યાએ બીઝી રહેશે ને તોજ તું બીજાને બીજે ભઈબંધોને ટાઈમ આપી શકી. બાકી તું કઈ નઈ કરી શકે ઘરે જ રહેવું પડશે તારે. કેમ કે એની જોડે બી કઈ કામ નહી હોય કોઈ બોલવા માટે નઈ હોય તો તારે તો રહેવું જ પડશે.
એ વાત તો સાચી છે.
એટલે આ વિચારજે આ પોઈન્ટ વિચારવા જેવો છે મારો.
ના ના થેન્કયુ ભાઈ તમે આટલી મોટી ટીપ્સ આલી આ જીવન માટે યાર.
એટલે કઈક બિઝી કરી દેવાનો તો થોડોક ટાઈમ આપણને મિત્રતા સાથે મળે. હવે રવિવાર હોય સન્ડે એટલે ઓલવેઝ કે બધે બધા લેડીઝથી લઈને બધા પાર્લરોમાં આવી રીતે આવે, એટલે રવિવારે એ બીઝી ને બીઝી જ હોય એમાં.
હમ પછી આપડા આપડા ટાઈમ નીકળી
એટલે એ એ એના કામમાં હોય એટલે મને હામેથી કહી દે જાવ તમારે અત્યારે બાર બેસવા જવું હોય તો ભઈબંધો જોડે હામેથી જ તમને કહી દેશે. તમને કેવાની જરૂર રે નહીં એમ નહીં ખબર કે ઘરે બેઠા બેઠા ટીવી જોઈ ખાશે.
હહ ખોટા આપણને આડા થશે.
હહ એજ તો.
હહ અને સારી વાત છે આ ભાઈ તમારે એમના એમ સારી એમ પેલી સજેશન આપ્યું એમ.
ના ના સાચી વાત છે ને આવું તો યાર મારે કે
હલો અવાજ કપાય છે ભાઈ તમારો.
બોલો બીજું કો શું ચાલે શાંતિ?
બસ શાંતિ આતો કીધું ભાઈને યાર મળતા આવું કીધું એમના લગ્નમાં તો મારે થી જવાયુ નતું.
હલો અવાજ કપાય હે.
હેલો
હલો હા બોલો હા બોલો બોલો ભાઈ.
એટલે મેં કીધું ભાઈને મળતા આવુ કીધું એમના લગન માંતો મારથી જવાયુ નત
હમ હમ હમ હમ કાલે આપડે ફ્રીજ છે બોલો ને ભાઈ.
તો સાંજે આવું તમને મળવા, તમારા ઘરે.
ચોક્કસ આઈ જાઓ આઈ જાઓ. અહા બસ એકદમ જલસા જો.
એ સારું સારું ભાઈ. સાચવજો તારે તબિયત પાણી.
ચોક્કસ ચોક્કસ. સારું હ ચલો મળીએે.